હા કેમ છો મજામાં
હા મજામાં છી અમે તો કાલે ફરવા જવાના છએ અમે તો
ઓહ કઈ જગ્યા એ
સ્ટેચ્યુ ઓફ યુનિટી
ઓહ ખૂબ જ શંત સુંદર અને સરસ જગ્યા પર તમે પસંદ કરી
અચ્છા તમે જગ્યા પરથી યાદ આવ્યું કે આજે આજે આપણે આજ ટોપિક પર આપણે ચર્ચા કરવા માટે આપણે મળ્યા છે આજે
કયો ટોપિક
કે પ્રવાસ અને ગુજરાતના પ્રવાસ અને અને અને ફરવાલાયક જગ્યાઓ
બરાબર આ ચોપિક તમે છે કે પ્રવાસ અને ગુજરાતના સ્થળોમાં તમે ખૂબ જ સારો પસંદ કર્યો હું કહેવા માગીશ કારણ કે તમે આપણા ગુજરાત રાજ્ય છે એમાં તમે જોવા જશો તો ખૂબ જ સારા સારા તમને પ્રવાસના સ્થળો જોવા મળશે તમે વાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી આ તમે અહિયાં ખુબ જ જોવાલાયક સ્થળ છે અને તમે જોવા જશો તો ખુબ જ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની મહાપુરુષ જે આપણા તેમની ખૂબ જ મોટી મૂર્તિ છે અને ખૂબ જ નર્મદા નદી ડેમના કિનારે આ બનાયેલી છે તો હું કહેવા માંગીશ કે આ જગ્યા ખૂબ જ સુંદર છે અને તમારે ચોક્કસ એક વાર તો આ સ્થળે જવું જ જોઈએ
કષથી આપને આજે આ જે પ્રવાસના સ્થળો છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય પણ ઘણા બધા સ્થળો છે કે જેનાથી આપણે ફરી શકીએ જેમ કે તમે જુઓ કે મહાત્મા ગાંધીનું સ્મારક જે છે દાંડી ખાતે બનાવવામાં આ તળવીથી લગભગ ભાગ્યે જ કોઈને ખબર હોય છે. એક વાર અમે નવસારી બાજુ એક વાર અરે દાંડેની ખાસ મુલાકાત લેવી જોઈએ માર્ક માં ગાંધીનું જે સ્મારક જે છે એ ખૂબ સરસ રીતે બનાવવામાં આવ્યું છે.
બરોબર અને તમે નવસારીની વાત કરી તો હવે હું અમારા અમદાવાદની વાત કરવા માંગુ છું તમે અમદાવાદમાં આવશો તો તમે કાંકડીયા તળાવ તો સાંભળ્યું હશે
જી સાંભળ્યું છે.
હા એટલે એ એવી જગ્યા છે તમને તળાવોના ખુબ જ આખા સર્કલમાં તળાવ છે અને તમને આજુબાજુ તમને મેળા જેવું જોવા મળે છે અને ત્યાં તમે અલગ અલગ વિવિધ રાઈડ જોશે પછી ત્યાં પ્રાણી સંગ્રહાલય પછી ત્યાં મ્યુઝિયમ છે એટલે તમને ત્યાં આખું ખુબ જ સુંદર સ્થળ છે અને હું કેહેવા માંગીશ કે તમારે એક વાર આવું જોઈએ અને ત્યાં બીજી વસ્તુ ત્યાં તળાવમાં બોટિંગ થાય છે એટલે ખુબ જ સુંદર જગ્યા છે. અને બીજી અમદાવાદમાં વાત કરું તો પછી અટલ બ્રિજ છે અટલ બ્રિજ હમણાં મોદી સરકારે ખૂબ જ સારો બનાવ્યો છે નવો અને એ આખા રિવરફ્રન્ટની ઉપર બનેલો છે અને ત્યાં ઘણા લોકો જોવા અને આવે છે એટલે આપણા અમદાવાદની અંદર છે અમદાવાદ છે એમ ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં તમે પ્રવાસ ના સ્થળો જોવા જશો તો ખુબ જ ઓછા પડે એમ છે કારણ કેટલા બધા સુંદર સુંદર સ્થળો છે.
બિલકુલ તમે સો ટકાની વાત કરી કે અમદાવાદ તો તમે વાત કરી કે કાંકરિયા તળાવો એ ઉપરાંત મેં સાંભળ્યું છે કે અમદાવાદનું રિવરફ્રન્ટ પણ ખૂબ જાણીતું સ્થળ છે.
હા રિવરફ્રન્ટ બી ખૂબ જ સુંદર જગ્યા છે ત્યાં રાતે લોકો સાયકલિંગ કરવા આવે બેસવા આવે કારણ કે ઠંડી ઠંડક હોય છે ત્યાં તેનું મુખ્ય કારણ છે સાબરમતી નદીના કિનારે એકદમ રિવર ફ્રન્ટ બનેલું છે. જેના લીધે તમે બેસીને વાત કરો તયા ત્યાં ઠંડો ઠંડો પવન આવે અને નદીના પ્રવાહને જોયા કરો ને તમે વાતો કર્યા કરો એટલે ત્યાં રોજ રાત્ર અને સવારે લોકો ચાલવા માટે દોડવા માટે બેસવા શાંતિથી માઈન્ડ ફ્રેશ કરવા માટે ઘણા બધા લોકો આવે છે અને એ ખૂબ જ સુંદર સ્થળ છે.
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ઘણા બધા એવાં સ્થળો છે કે તમે વાત કરો કે ભાઈ ગાંધી આશ્રમ છે પછી તમે વાત કરી કે ભાઈ ક્યાં કજા તળાવો છે તો એવા ઘણાં બધા સ્થળો તમે અમદાવાદની વાત કરી એ ઉપરાંત સુરતમાં પણ ઘણાં બધા સ્થળો જોવાલાયક છે જેમ કે તમે જોધું કે અમદાવાદમાં છે કે કાંકરે તળાવ એવી રીતે સુરતનું એક પ્રસિદ્ધ સ્થળ છે ગોપી તળાવ ત્યાં પણ ખૂબ જ સરસ રવિવારે તમે જોઓને કે ત્યાં ભીડ જામતી હોય છે અને ગોપી તળાવમાં એકદમ ખૂબ જ સારો તને પ્રકૃતિનો આનંદ તમને ભારે છે.
બરોબર ને હું બીજી વાત કરીશ કે આપણા સ ગુજરાતની અંદર વાત કરું તો ગુજરાતની અંદર બીજું છે પાલીતાણા છે ગિરનાર છે આ બધા એવા સુંદર સુંદર જૈન તીર્થો છે કે ત્યાં તમને એકદમ હિલ સ્ટેશન જેવું ફીલ થાય છે.
બિલકુલ તમે વાત કરી પાલટણા તે આપણે પાલીતાણા તો છે એ મોસ્ટ ઓફ જૈનનું ખૂબ જ જાણીતું જૈન તીર્થ છે એની ત તમે વાત કરી કે હું એના જાણું છું તો ત જણાવીશ કે પાલટણા જૈનનું ખૂબ જ જાણીતું તીર્થ છે. જ્યાં આપણા જૈન ધર્મના પ્રથમ તે આદિનાથ ભગવાન છે એમની ખૂબ સરસ મજાની ત્યાં પ્રતિમા આપણે સ્થાપિત છે ઉપર ડુંગર પર આપણે એક વર્ષમાં એક જ જાત્રા કરવી જ જોઈએ પાલીતાણાની
હા અને ત્યાં તમે જોશો ત્યાંનું સૌંદર્ય કેમ કે આટલું તમારે પાંત્રીસો થી ચાર હજાર પગથ્યાંથી ઉપર ચડીને જવું પડશે અને ત્યાં ઉપરથી તમે જોશો ત્યાંથી નહી ત્યાં ઉપરથી તમને શેત્રુંજી નદી ત્યાં આવેલી છે ત્યાં ઉપરથી તમને એ ખૂબ જ સુંદર જોવા મળશે કારણ કે જ્યારે સૂર્યોદય થાય ત્યાંથી ત્યારે ત્યાં ઉપરનું વાતાવરણ જ ખૂબ જ અલગ હોય છે અને ત્યાં તમે જે કીધું કે આપણા જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન ત્યાં બિરાજમાન છે એટલે ખૂબ જ એ પ્રાચીન તીર્થ છે અને તમારે એક વાર તો ત્યાં જવું જ જોઈએ વરસમાં એ ખૂબ જ સાચી વાત કીધી તમે
પાલીતાણા ઉપરાંત જે છે ગિરનાર પણ ખૂબ જાણીતું તીર્થ છે એ પણ ગિરનારમાં જીરનો માટે પણ ખૂબ જાણીતું તીર્થ છે પછી આપણે વાત કરી છે જૂનાગઢ જૂનાગઢની વાત કરું તો જૂનાગઢ આપણા આપણા જે ગુજરાતના પ્રથમ ભક્ત તો કવઈ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ અને તેઓ જૂનાગઢમાં તેમનો જન્મ થયેલા તેઓ ત્યાં વસેલા હતા અને તેમના ભાવનગર પાસે આવેલું તડાદા ગામ ત્યાં જન્મ થયેલો હતો આપણા ભક્તો કવઈ નરસિંહ મહેતાનો જૂનાગઢ પણ આપણું ખૂબ જ જાણીતું ફરવાલાાયક
અને હું ગિરનારની વિશે કહું તો ગિરનાર બી આમ ઊંચા ઊંચા પર્વતોને આમતું એક સ્થળ છે અને ગિરનારમાં તમે જોશો કે ત્યાં નવ દસ હજાર પગ અને એ ઉપર તમે જોઈને નજારો જોવો નીચેનો તો કઈ અલગ જ જોવા મળે છે અને ત્યાં ઉપર હવે તો રોપવે ની બી સુવિધા આ ગઈ છે એટલે કોઈ માણસ ચડી ના શકે તો રોપવે થી ઉપર જઈ ત્યાં નજારાનો તૂફાવી શકે છે અને ત્યાં જૈદના શિ નમીનાથ ભગવાન બિરા તેમની મૂર્તિ બી આશરે પચીસો કે એટલા વધારે પ્રાચીન છે અને બીજી હું કહીશ કે ઉપરથી તમે જોશો તો ત્યાં આજુબાજુ ઉપર દસ હજાર પગાટે જશો તો તમને એમ જ લાગશે કે વાદળા અમારી નીચે છે એટલું ઉપર આવેલું છે એ
બીજું વાત કરીશ કે માઉન્ટ આબુ માઉન્ટ આબુ બી એ ખૂબ જાણીતું સ્થળ જેવું મેં સાંભળ્યું છે
હા એટલે માઉન્ટ આબુ બી ખુબ જ જાણીતું છે પણ એ રાજસ્થાનમાં આવે છે એની બી વાત કરીશ કે બી
મેં એવું સાંભળ્યું છે કે માઉન્ટ આબુમાં પણ આપણા જૈનનાથી દેલવાડા ના દેવાસર આવેલા છે શું એ વાત સાચી છે
હા એ સો ટકા વાત સાચી છે કારણ કે દેલવાડા એ ખૂબ જ જૈનો ન ખૂબ જ પ્રાચીન તીર્થ છે અને ત્યાંની તમે કોતરની જોશો એક એક થાંભલા પર નહી તો તમને વિચાર જ નહીં આવે કે આટલી સારી હોય શકે કારણ કે ત્યાં બધા એક એક થાંભલા ઉપર એટલી કોતરણી કરી છે એક સેટ હતા આપણા જૈનો ના એમને કીધું કે તમે આ થાંભલામાંથી જેટલી માટી કે ભૂકો કાઢશો ને એટલા એના બદલામાં તમે જે એલા ગ્રામ હશે એટલા બદલામાં તમને એટલું સોનું આપવામાં આવશે એટલે ત્યાંના કારીકરણો એ બી ખુબ જ એ સાંભળી વાત સાંભળીને મહેનત કરી અને એમને બરોબર
બરોબર ધસાઈ કરીને આ બધી કોતરની બનાવી છે એટલે ત્યાંની તમે કોતર ની જોશો તો તમને એક કે આ દુનિયામાં એવી કોતની તમને ક્યા બિલકુલ સો ટકાની વાત કરી તમે દેલવાડા દેડાની વાત કરી અને બીજું કે આમ તો ઘણાં બધા સ્થળો છે જેમકે તમે જુઓ કે આણંદ કે આપણે આણંદનું અમૂલ દૂધ બી ખૂબ પ્રખ્યાત છે પછી મહેસાણાની જે દૂધસાગર ડેરી છે એ પણ ખૂબ જાણીતી છે
બરોબર અને હું બીજી એક વાત કરીશ કે પેલા આપણા જીવનમાં ખૂબ અગત્યનું પગલું છે આપણે વર્ષમાં મિનિમમ એક બે વાર તો ક્યાંય ક્યાંય પ્રવાસમાં જવું જ જોઈએ જેના કારણે આપણી જે જિંદગી છે એમાંથી આપણને શાંતિ મળે છે આપણુ માઇન્ડ ફ્રેશ થાય છે આપણે નવી નવી જગ્યાઓ જોવા મળે છે નવા નવા લોકો આપણ સાથે મળે છે તેમની ભાષા તેમની રહેણી કરની તેમનું ખાવાનું એ બધું તું જાણીને આપણું મન સુંદર બને છે
બિલકુલ સો ટકા એટલે પ્રવાસ છે આપ આપણા કદાચ આપણે કદાચ આપણા કામકાજથી કંટાળી ગયા હોય ને આપણે નાનકડા પ્રવાસે જઈ આવીએ એક બે દિવસ તો આપણું મન એકદમ પ્રફુલ્લિત થાય છે ને આપણે પ્રવાસથી આપણને એક અલગ જ આનંદ થાય છે એકવાર મને તો એવી આદત છે કે એક એકવાર કોઈ જગ્યાએ જઈએ પછી આપણે પાછું આપણા ગામવાનું મળે જ નહીં એટલે પ્રવાસ જે છે આપણા જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજે તમે સાચી વાત કીધ તમે
અને હું છેલ્લે તો એજ કહીશ કે આપણે વારંવાર કશે અલગ અલગ નવી નવી
નવી નવી જગ્યાએ જતું રેવું જોઈએ જેનાથી આપણું માઈન્ડ ફ્રેશ થાય અને છેલ્લે તો એ જ કહી કે આ ટોપિક પર મને વાત કરવામાં તમારી જોડે ખુબ જ આંનદ આવ્યો
આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આવજો
મજા આવી અને અલગ ટોપિક પર વાત કરવાની અને ફરીથી આપણે મળીશું નવા ટૉપિક પર ત્યાં સુધી આવજો ધન્યવાદ
ધન્યવાદ